હલો કેમ છો?
મે મજામાં તમે કેમ છો?
હું પણ મજા માં. બોલો.
અરે મિત્રા હું છેલ્લા ઘણા દિવસોથી વિચાર રહ્યો છું. કે મારું વજન ઘણું વધી ગયું છે.
કેટલું વજન છે હવે?
લગભગ એસી કિલો અને મારી હાઈટ પાંચ ફૂટ છ ઇંચ છે.
તો થોડું ઓવર વેઈટ તો છે પણ ટેન્શન લેવાની જરૂર નથી.
બ્ધા કહે છે જિમ જોઈન કર પણ મને ખબર નથી કે વેઇટ લોસ ક્યાંથી સર સ્ટાર્ટ કરું.
વેઇટ લોસ ની શરૂઆત જીમથી નથી થતી ડાયટથી થાય છે.
એટલે?
લોકો સમજે છે કે બે કલાક જીમ કરીને બધું થઈ જશે. પણ જો ડાયટ જ ખરાબ હોય તો રિઝલ્ટ ઓછું મળે જ.
તો પેલું સ્ટેપ શું છે?
સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવું પછી હલકા એક્સરસાઇઝ કર
વોર્મ વોટર પીવું જોઈએ.
હા બોમ્બ વોટર પીવી સારું ઓપ્શન છે. પણ નોર્મલ વોટર પણ છે ચાલે.
પછી બ્રેકફાસ્ટમાં શું લેવું?
પ્રોટીન વાળું ખાવું જેમ કે સ્પોટ, સ્પ્રાઉટ. એગ્સ, પનીર, ઓટસ અથવા હોમ મેડ પોહા.
હું તો રોજ ચા બિસ્કીટ લઉ છું.
બસ અહીંથી જ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે.
બિસ્કીટ એટલે ખરાબ હોય છે?
હા એમાં સુુગર અને રિફાઈન્ડ ફ્લોર વધુ હોય છે.
તો ચાય પણ બંધ કરી દેવાની.
નહી પણ શુગર ઓછી કરી દે.
લંચમાં શું કરું?
નોર્મલ ઘરનું જમવાનું રોટલી, શાક, દાલ, સલાડ.
રોટલી કેટલી?
જેટલી જરૂર હોય એટલી પણ ઓવર ઈટ ના કરવું.
સલાડ કેટલું ઇમ્પોર્ટન્ટ છે?
ઘણું ઇમ્પોર્ટન્ટ સેલાડ થી પેટ જલ્દી ભરાય છે.
અને ડિનર?
ડિનર લાાઈટ રાખવું રાત્રે ઓછું ખાવું.
કેટલા વાગ્યા સુધી ડિનર કરી લેવાનું જોઈએ?
સાત થી આઠ વચ્ચે બેસ્ટ.
હું તો ઘણી વાર અગિયાર વાગ્યે જ જમું છું.
એ વેઇટ ગેન નું મોટું કારણ બની શકે.
વોકિંગ થી વેઇટ લોસ થાય?
બિલકુલ થાય ડેલી આઠ હજાર થી દસ હજાર સ્ટેપ્સ ચાલ
દસ હજાર સ્ટેપ ઘણા લાગે છે.
શરૂઆત પાંચ હજાર થી કર પછી વધારતા જ
રનિંગ જરૂરી છે.
નહી વોકિંગ પણ ઇનફ છે સ્ટાર્ટિંગમાં.
જીમ વગર વેઇટ લોસ થઈ શકે?
હા થઈ શકે ને ડાયટ પ્લસ વોકિંગ થી પણ સારા રિઝલ્ટ મળે.
કેટલા સમયમાં રિઝલ્ટ દેખા મળશે?
જો ડિસિપ્લલીન હોય તો એક મહિનામાં ફરક દેખાશે.
લોકો ફાસ્ટ વેટ લોસ કેમ કરે છે?
કેટલા ક્રેશ ડાયટ કરે છે.
ફેશ ડાયટ શું હોય?
બઉ ઓછું ખાવું પણ એ હેલ્ધી નથી.
તો હેલ્ધી વેઇટ લોસ કેટલું હોય.
દર વીક ઝીરો પોઈન્ટ ફાઈવ થી એક કિલો
એટલે દસ કીલો ઘટાડવામાં ટાઈમ લાગે.
હા પણ સસ્ટેનેબલ રિઝલ્ટ મળે.
સુગર બંધ કરી દેવું જોઈએ.
જેટલી ઓછી કરો એટલું સારું.
કોલ્ડ્રિંક્સ
મેક્સિમમ અવોઈડ કર.
ફાસ્ટ ફૂડ
વીકમાં એક વાર ચાલે રોજ નહી.
ચીટમિન્ટ કરી શકાય.
હા પણ ચીટ ડે નહી.
ડિફરન્સ શું છે?
ચીટ મિલ એટલે એક મિલ ચીટ ડે એટલે પૂરો દિવસ જવું.
સમજી ગયો.
હમ વેઇટ લોસમાં કન્સિસ્ટન્સી સૌથી ઇમ્પોર્ટન્ટ છે.
મોટિવેશન કે મેન્ટેન કરવું.
ડેલી વેટ ના જોવું.
કેમ?
બોડી વેઇટ રોજ ચેન્જ થતું હોય છે.
તો કેટલી વાર ચેક કરવું?
વીકમાં એક વાર.
કોઈ બીજી ટીપ્સ?
પૂરી ઊંઘ લેવી.
સ્લીપ પણ એમ્પોર્ટન્ટ છે?
ઘણી ઇમ્પોર્ટન્ટ ઓછી સ્લીપ થી હંગર વધે છે.
કેટલી સ્ સ્લીપ જોઈએ?
સાત થી આઠ કલાક.
હું તો પાંચ કલાક જ સૂવું છું.
તો પેલા સ્લીપ ઇમ્પ્રુવ કર.
વેઇટ લોસ માટે બેસ્ટસ્ટ મંત્ર શું છે?
ઈટ સ્મા ઈટ સ્મા્ટ મૂવ મોર સ્ટે કન્સિસ્ટન્ટન્ટ
હ તું યાદ રાખીશ.
અને યાદ રાખ પેશન્સ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે.
આજેથી હું મારા જર્ની સ્ટાર્ટ કરું.
બહ સરસ હું પણ તારી સાથે સપોર્ટમાં રહીશ.
હમ કાલથી તો હું તારા બધી ટીપ્સ ફોલો કરી રહ્યો છું.
વાહ પેલો દિવસ કેવો ગયો?
સવારે જલ્દી ઉઠી ગયો પાણી પીધો અને ત્રીસ મિનિટ વોકિંગ પણ કરી.
બઉ સરસ કેવું ફીલ થયું?
શરૂઆતમાં થોડી આલસ આવતી હતી પણ પછી ફ્રેશ લાગ્યું.
બસ આજ હેબિટ બનાવવાની છે.
પણ સવારે ઉઠવું જ સૌથી મુશ્કેલ લાગે છે.
બધાને શરૂઆતમાં એવું લાગે દસ પંદર દિવસ પછી બોડી એડજસ્ટ થઈ જાય.
મને એક ડાઉટ છે.
પુછ
લોકો કહે છે કે સવારે લીંબુ પાણી પીવાથી ફેટ ઓગળ જાય છે સાચું છે.
હ
હાલ
હા હા એક
બોલો
નહી લીંબુ પાણી હેલ્ધી છે પણ એ જાદુઈ રીતે ફેટ ઓગરતું નથી.
એટલે વેઇટ લોસ નું સિક્રેટ લીંબુ પાણી નથી.
ના સિક્રેટ તો કેલરી ડેફિક છે.
આર્ટ ગેલરી ડિફિટ શું થાય.
તાર બોડી જેટલી કેલરીઝ વાપરે છે એના કરતા ઓછી કેલરીઝ ખાવી
એક્ઝામપલ આપની
માન કે તારો બોડી રોજ બે હજાર બસ્સો કેલરીઝ બર્ન કરે છે. અને તું અઢારસો કેલરીઝ જ ખાય તો વેટ ધીમે ધીમે ઘટશે
હા હાવે સમજજું
વેઇટ લોસ મેચ જેમ જેવું છે કન્સિસ્ટન્સી રાખો તો રિઝલ્ટ મળે
ફ્રૂટ કેટલા ખાવા જોઈએ
રોજ બે થી ત્રણ સર્વિંગ સારું ઓપ્શન છે.
પિલાખાથી વેટ વધે
ન લોકો અનનેસેસરીલી ડેર ડરે છે.
મેંગો
મેંગો પણ ખાઈ શકાય પણ લિમિટમાં
ડ્રાય ફ્રૂટ
હેલ્ધી છે પણ વધુ નહી મુઠ્ઠી ભરી ન
હું જીમ જોઈન કરવા વિચારું રહ્યો છું.
બઉુ સરસ વાત છે.
સીમાં પેલો દિવસ શું કરવું?
હેવી વેટથી સ્ટાર્ટ ના કરવું
તો
ટ્રેનર ની ગાઈડન્સ માં બેસિક એક્સરસાઇઝ શીખવી
આડિયો કા વેટ ટ્રેનિંગ
બંનેનું કોમ્બિનેશન બેસ્ટ છે.
વેઇટિંગ વેઇટ ટ્રેનિંગ થી બોડી પલકી થાય છે ને
નહી આ એક મીથ છે.
તો વેટ ટ્રેનિંગ કેમ જરૂરી છે.
મસલ પ્રિઝર્વ કરે છે અને મેટાબોલિઝમ ઇમ્પ્રુવ કરે છે.
મેટાબોલિઝમ એટલે
બોડી કેટલી એનર્જી વાપરે છે એ
સમજી ગયું.
વેઇટ લોસમાં મસલ બચાવવું પણ ઇમ્પોર્ટન્ટ છે.
કેટલાક લોકો એક ટાઈમનું જમવાનું સ્કીપ કરે છે.
હમ જરૂરી નથી કે મિલ સ્કીપ કરવું
ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ વિશે શું કહે છે.
કેટલાક લોકો માટે કામ કરે છે પણ બધા માટે જરૂરી નથી
હું ટ્રાય કરું
પેલા બેઝિક હેબિટ સેટ કર પછી ફાસ્ટિંગ વિશે વિચાર
મને રાત્રે ઘણી ભૂખ લાગી છે.
ડિનર માં પ્રોટીન વધાર
એ એમ જીએમ કે
દાલ પનીર કરડ એગ્સ
કડ્રાય તે ખાઈ શકાય
હા જો તને સટ થતું હોય તો
વોટર કેટલું પીવાનુ
દિવસ માં અઢી થી ત્રણ લીટર
હું તો પાણી પીવું જ ભૂલી જાઉં છુ.
મોબાઈલ માં રિમાઈન્ડર મૂક
સ્માાર્ટ આઈડિયા
ઘણી વાર લોકો ભૂખ ને પ્યાજ સમજી લે છે.
એટલે પાણી પીવું પણ વેઇટ લોસમાં હેલ્પ કરે જો બિસ્ ન બાજ તો વા
ઇન્ડાયરેક્ટલી કરે છે.
હમ ઠીક છે. હવે કે હું રોજ બરાબર ડઇટિંગ કરીશ
હમ ચાલો તો એવું બધું ફોલો કરજે
ઠીક છે.
બાય
બાય બાય